હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો, તમે.
બસ હું મજામાં છું, તમે જણાવો શું હાલ ચાલ
કઈ નહી બસ આ હણા બધા તહેવારો આવતા છે તો એ વિષય પર જ આપડે કઈ વાતો કરીએ.
હા હા એટલે તમને ફોન કર્યો છે મેં અત્યારે ચોમાસા ન ઋતુ શરૂ થતા થોડા જ સમયમાં બધા તહેવારો લાઈન શરૂ થઈ જશે એની તૈયારીઓ બધા ઘરોમાં અલગ અલગ રીતે ચાલતી હોય છે અને આપણા દેશ તો વિવિધતામાં એકતાનો દેશ કહેવાય એટલે બધા જ તહેવારો આપણે એટલા શાંતથી અને એટલા ઉત્સાહભેરથી ઉજવીએ કે શું કરો શું કરીએ વાત આખું વર્ષ બધા તહેવારો ઉજવવામાં ક્યાં પસાર થઈ જાય છે. ખબર જ નથી પડતી.
હા એ વાત તો તમે સાચી જ કહી ભારત તહેવારોનોો દેશ કહેવાય છે અહીં વિવિધ ધર્મોના લોકો સંસ્કૃતિઓના લોકો અને પરંપરાઓના લોકો રહે છે તેથી વર્ષ પર અનેક તહેવારો ઉજવવામાં આવે છે તહેવારો આપણા જીવનમાં આનંદ ઉત્સાહ અને એકતાનોો સંદેશ લાવે છે તે લોકો વચ્ચે પ્રેમ, ભાઈચારા અને કાળની ભાવના વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સાચી વાત છે એ તને અને આપણા દિવસ આપણા આખા વર્ષની અંદર તમે જોશો તો જાન્યુઆરી મહિના ઈ ને ડિસેમ્બર મહિને શ કોઈ ને કોઈ તહેવાર દર મહિને આવતો જ હો છે એવો એક પણ મહિનો નહીં હોય કે જેમાં કોઈ તહેવાર ના આવતો હોય અને આ અહીંયા એવું નથી કે આ ધર્મના લોકો આ તહેવાર નહીં ઉજવે બધા જ ધર્મના લોકો ભારતમાં ભાઈચારાની ભાવનાથી બધા જ ધર્મના લોકોના તહેવારોને માન સન્માન આપે છે ઉજવે છે. અને બધા સાથે મળીને પરિવારની સાથે આનંદ ઉત્સવ કરે છે.
હા એ વાત તો તમે સાચી કીધી હવે જઓ ને હિન્દુ ધર્મમાં દિવાળી હોળી નવરાત્રિ જન્માષ્ટમી ગણેશ ચતુર્થી અને રક્ષાબંધન જેવા તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે દિવાળીને પ્રકાશ નો તહેવાર પણ કેહેવાય છે આ દિવસે લોકો ઘરને દીવો દીવાથી શણગારે છે અને ફટાકડા ફોડે છે હોળી તો રંગોનો તહેવાર કહેવાય છે જેમાં લોકો એકબીજાને રંગ લગાવે છે બધા પેલેના દુઃખો ભૂલીને અને નવરાત્રી દરમિયાન લોકો માતાજીની આરાધના કરે છે અને ગરબા પણ રમે છે.
સાચી વાત કરી તમે. અને બીજું જુવઓ ને ખાલી આપણા આ આ આટલા જ તહેવારો નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યોમાં અલગ અલગ તહેવારો આવતા જ રહે છે જેમ કે હવે દુર્ગા પૂજા થઈ ગઈ પછી વૈશાખી બૈશાખી થઈ ગઈ ચેટી ચાંદ કુડી પડવો પછી પોંગલ એવા અલગ અલગ પ્રકારના અમુક નટનું મને નામ પણ યાદ નથી પરંતુ તમે જાણો છો અલગ અલગ રાજ્યના લોકો પોતાની વિવિધ સંસ્કૃતિના પ્રમાણે એ તહેવારો ઉજવતા રહે છે અને બધા જ બધા જ ઘરોમાં જય્યારે પણ તહેવારનો સમય હોય ત્યારે કોઈ પણ તહેવાર હોય એ તહેવારની તૈયારીઓ અમુક મહિના પહેલા ચાલુ થઈ જાય છે.
હા એ વાત તો તમે એકદમ જ સાચી કહી હવે જઓ ને મુસ્લિમ સમાજમાં પણ ઈદ ઉલ ફિતર અને ઈદ ઉલ અજબ નો મહત્વ તહેવાર છે આ તહેવારો પ્રેમ દયા અને ભાઈચારાનોો સંદેશ આપે છે અને ખ્રિસ્તી ધર્મમાં કા તો સમાજમાં ક્રિસમસ ખૂબ જ પ્યારથી અને ખૂબ સરખી રીતે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો ચર્ચમાં પ્રાર્થના કરે છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે શીખ ધર્મમાં ગુરુ નાનક જયંતિ વિશે મહત્વ ધરાવે છે.
એ વાત તો તમે સાચી હવે એક કો એક બે તહેવાર ના ઉદાહરણ લઈને આપણે એના વિશે ચર્ચા કરીએ ઊંડાણપૂર્વક હવે જેમ કે દિવાળીની જ વાત લઈએ તો દિવાળીનું તહેવાર કેટલો ઉલ્લાસ ભર્યો તહેવાર છે એમાં લોકો પહેલાં મતલબ એમ કહેવાય ને કે દિવાળી તહેવાર આવે એને મહિના પહેલાં તો ઘરમાં જે સ્ત્રીઓ હોય મમ્મી હોય આપણા લોકો એ બધા ઘરની સાફ સફાઈમાં એવા લાગી જાય છે કે જાણે ઘરમાં કોઈના લગ્ન પ્રસંગની તૈયારીઓ ચાલતી હોય આખું ઘર સરખી રીતે સાફ સફાઈ કરે છે પછી લક્ષ્મી પૂજન એ તો સૌથી વધારે થાય છે દિવાળીના દિવસોમાં જે છોકરીઓ હોય છે એ રંગોળીઓ પૂરે છે અલગ અલગ જાત જાતની ભાતભાતની વિવિધ રંગોથી ભરેલી રંગોળી પૂરવામાં એને ખૂબ મજા આવે છે અને બાળકોને તો મોજ મોજ પડી જાય છે દિવાળીને કહેવામાં એ દિવાળીમાં એ લોકો સૌથી વધારે ફટાકડા ફોરવાવામાં પસંદ કરે છે.
હા એ વાત તો તમે સાચી કહી દિવાળીની ભારતમાં સૌથી લોકપ્રિય અને મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે આ તહેવારને તો આપણે પ્રકાશ ન તહેવાર તરીકે પણ ઓળ ઓળખવામાં આવે છે. દિવાળી સામાન્ય રીતે ઓક્ટોબર અથવા નવેમ્બર ના મહિના માં ઉજવવામાં આવે છે આ દિવસે લોકો ભગવાન શ્રીરામ ના અયોધ્યામાં પરત ફરી ફરવાની ખુશી માં દીવા પ્રગટાવે છે. દિવાળી અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્ય ના વિજય ન પ્રતીક છે.
દિવાળીના તહેવારમાં ઘરે મીઠાઈઓ બને છે. અલગ-અલગ પ્રકારની લોકો એકબીજા ના ઘરે જ જઈ ને એકબીજાને શુભેચ્છા પાઠવે છે પછી દિવાળી ના બે-ચાર દિવસે ગુજરાત એવાનો નવો વર્ષ પણ કહેવાય છે અને એના પછી ના દિવસે ભાઈ દૂજ એટલે કે જેને ભાઈબીજ ના નામથી પણ ઓળખાય છે જે ભાઈ અને બહેનના પ્રેમનો પ્રતિક ન તહેવાર છે આ બધા તહેવારો દિવાળી ના સમયમાં આવે છે પછી દ દિવાળીના એક બિલકુલ અગિયાર દિવસ પછી દેવ ઉઠી એકાદશી આવે છે જેનું મહત્વ એ છે કે તે દિવસે ભગવાન શ્રી વિષ્ણુ જે પોતાના ચાર મહિનાની નિદ્રામાંથી ફરીથી ઉઠે છે અને પૃથ્વીનો સંચાર પોના હાથમાં પાછું લે છે અને તમને ખબર છે આપણા બધા તહેવારોની પાછળ કંઈક ને કંઈક કથા છુપાયેલી હોય છે જે જેના વિશે આપણને જાણ હોવી જ જોઈએ.
એ વાત તો તમે સાચી કહી અને દિવાળી ના દિવસોમાં લોકો માતા લક્ષ્મી અને ભગવાન ગણેશ ની પૂજા પણ કરે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે. લોકો મીઠાઈઓ બનાવે છે અને સાંગા-સંબંધીઓ તથા મિત્રો સાથે વેચે છે અને દિવાળી નો જે તહેવાર છે તે પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. જેમાં ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી નવું વર્ષ અને ભાઈબીજ નો સમાવેશ થાય છે દરેક દિવસ નો પોતાનું વિશેષ મહત્વ હોય છે. ગુજરાતીમાં નવો વર્ષનો દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
સાચી વાત કરી, હવે એવી રીતે આપણે હોળી ના તહેવાર ની વાત કરીએ શું હોડીનો તહેવાર રંગોનો તહેવાર કહેવાય છે. જેમાં એ હોળીનો તહેવાર પહેલાં તો સૌથી પહેલાં આપણે એ જાણવું જોઈએ કે આપણને શું શીખવે છે. હોળી નો તહેવાર તો હોળી નો તહેવાર મતલબ આપણા અંદર રહેલા બધા જ ભેદ લોકો પ્રત્યે જે ઈર્ષ્યા પછી ભેદભાવ કે પછી જેની તરફ નફરતય બધું ભૂલીને બસ એકબીજા સાથે માનવતાના રંગમાં એ હોળીનો તહેવાર આપણને શીચવે છે એ આ બધી આ બધી વસ્તુઓ આપણને અલગ અલગ શીખ શીખવીને જાય છે કારણ કે હોળીનો તહેવારની મજા પણ સૌથી વધારે નાના બાળકો લે તા હોય છે. નાના બાળકોને આપણે કે હોળીના તહેવારમાં પહેલાં જ્યારે અ નાના હતા ત્યારે અ ગુબ્બારા એ બધું ફૂલાવીને જતા પછી હોળી માતાની પૂજા કરવામાં આવતી, લાકડા ગોઠવી ને બ અ બહેનો તથા પુરુષો એ હોળીની પ્રદક્ષિણા કરે છે અને પોતાના અંદર જે પણ અવગુણ હોય જેમ કે ક્રોધ, ગુસ્સો, લાલચ કે પછી ઈર્ષા એવા બધા નકારાત્મક તત્વોને એ હોળીની અંદર સમર્પિત કરે છે અને પ્રાર્થના કરે છે કે આપણી અંદર નવી ઉર્જા આવે, સદગુણો આવે